કેમ છે, હું તો મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન. તમે શું કેવા માંગો છો આજે?
હું તો આજે એજ કેવા માગુ છું કે, આજે આપણનો ટોપિક છે, સારા મિત્રની પસંદગી. તો, હું એ એના ઉપર એજ કહું છું, કે મિત્ર એ આપણા જીવનનો કેટલા મહત્વ નો ભાગ છે. તેઓ સારો મિત્ર એ સુખ અને દુખમાં બંનેમાં આપણનો સાથ દે છે. અને તેથી મિત્રની પસંદી પસંદગી ખૂબ જ સમજદારીથી કરવી જોઈએ. અને સારા મિત્રો એ આપના જીવનને યોગ્ય દિશા આપે છે, અને સફળ બનાવવામાં મદદરૂપ બને છે. આથી જયારે પેલા ક્લાસથી લઈને અં જ્યાં સુધી કરીએ ત્યાં સુધી જો આપણને એક જ મિત્ર ખૂબ જ સરસ ગણવામાં આવે છે. એ લોકો આપને આપણને સમજે છે, વિચારે છે. અને આપને સુખ દુઃખમાં કામ આપે. અને એને જે સાચો મિત્ર પ્રામાણિક ગણાય છે. અને જો કોઈ મિત્ર એક બે હોય અને કોઈ અને તે ખુબ જ મજવે છે અને એવું છે કે જે બધી વાતને સાંભળે છે. તો પછી એને શેર કરે છે પરંતુ હું એ જ કહું છું કે, આપણા જીવનમા બનાવો કે જે મિત્ર આપણને ક્યારેક ખોટી સલાહ આપતા નથી. જરૂર પડે ત્યારે હંમેશા આપની સા થે ઉભા રહે છે અને આપણને ચ સાચો માર્ગ જમવાની પ્રેરણા આપે છે જો આપણને કોઈ કામયાબી મળે તો તે આપણી સાથે એ પણ ખુશ થાય છે. અને આપણને એવું જ મિત્ર બનાવું જોઈએ કે જે આપણને ખુશ થઈ જાય છે અને હું તો એજ કહું છું કે મિત્રોની અસર આપના વિચારો અને વર્તન પર રહે છે સારા મિત્રો સાથે રહેવાથી સારી યાદો જયારે ખરાબ મિત્રની સંગત એ ખરાબ આદત તરફ જોડી શકે છે. તેથી સારા મિત્ર ની પસંદગીની એ ખુબ જ જરૂરિયાત છે આપના જીવન અને હું તો એજ કહું છું કેકે સારો મિત્ર એ હંમેશા સાચું બોલે છે. અને આણને અંદા અંદર કરે છે અને મુશ્કેલીઓમાં મદદ ભી કરે છે. તે આપણી સફળતાથી ખુશ થાય છે અને નિષ્ફળતામાં હિંમત આપે છે. તે ક્યારેક આપણનો સ્વાર્થ લેતો નથી. તે પરંતુ- છે. આપણને પ્રેરણાના આપે છે . - હ, આનાથી એવી એવી આપણને સલાહ આપે છે અને તેજ મારા ખ્યાલથ તો, એવું લાગે છે કે આપણને આ વિચાર, છ
હા બેન તમે જે પણ કીધું ને ખૂબજ સરસ કીધું હું પણ જો મિત્રો વિશે વાત કરું ને, તો મિત્રો એ માનવ જીવનનું એક, અનમોલ અને સૌથી સુંદર પાસું છે., સાચો મિત્ર સુખદુઃખ નો સાથી સાચો માર્ગદર્શક, અને મુશ્કેલ સમયમાં હિંમત આપનાર હોય છે, મિત્રતા અને એ જાતિ ઉંમર કે ધર્મના ભેદ, થી પરે એક નિસ્વાર્થ સંબંધ છે, મિત્રો વચ્ચેનો વિશ્વાસ અને પ્રેમ જીવનને જીવવા યોગ્ય બનાવે, છે હું જો જીવનમાં છે ને મિત્રની, મિત્રો વિશે મહત્વની વાત કરું ને, તો ભાવનાત્મક ટેકો જેમકે સાચા મિત્રો આપણી ખુશીઓ, બમણી કરી કરે છે અને મુશ્કેલી, કેલીમાં આપણને એકલા ના પડવા દે છે. તે લોકો આપણાને ખુબ જ અઅઅ ધ્યાનથી રહે છે કે અમારા મિત્રને કોઈ પણ જાતની તકલીફ ના પડે. અને પછી એના પછી જો હું વાત કરું ને તો, જેમ કે યોગ્ય માર્ગદર્શન જયારે આપણે કોઈક અઅઅ ખોટા રસ્તે જઈએ છીએ, ત્યારે મિત્ર અરીસો બનીને આપણને સાચો રસ્તો બતાવે છે તે સાચી વાત છે. કારણ કે આ જયારે આપણે ખોટા રાસ્તે જઈએ તો, આપણને મિત્રો કે ના ના આ ખોટું છે. તારે નહીં કરવું જોઈએ. આ તારી તું આ કામ કરશે તો, તારા મમ્મી પપ્પા તને મારશે. તો તેવી રીતે મિત્રો આપણાને રોકે છે. ખોટા માર્ગદર્શનમાં અને ખુલ્લી વાતચીતની જો હું વાત કરું ને તો મિત્રો સામે આપણે કોઈ પણ પ્રકારના વગર આપણા માનની મનની વાત કહી શકીએ છીએ. કારણ કે મિત્રોજ એવા હોય છે જેના પર આપણે ટ્રસ્ટ કરી શકીએ છીએ. મિત્રો સાથે આપણે ગમે તેવી વાતો કરી લઈએ તો એ ડર ના હોય કે આપણે એ મારો મિત્ર કોઈ બી બીજાને જઈને કહી દેશે. એટલે એકબીજા સાથે છે ને ખૂબ જ અ પ્યારથી અને અઅઅ આગળ પણ સાથે એકબીજા સાથે મિત્રો રહે છે. મિ જો એ ખુબ જ સારું છે. વિશ્વમાં મિત્રતાના આ સુંદર સંબોધનને અ આંતરરાષ્ટ્રીય મિત્ર દિવસ પણ ઉજવવામાં આવે છે. જીવનમાં ભલે ઘણા લોકો આવે, પરંતુ બાળપણના કે શાળાના ખાસ મિત્રો હંમેશા જીવનભર યાદગર બની જાય છે. તમે શું કેવા માંગો છો? બે મિત્ર વિશે.
તમારી વાત તો સાચી છે. હું તો એ છે કે હમ્મ માં મે કહેવા માંગુ છું કે મિત્રો ક્યારે ટકી રહેે છે? મિત્રનો પાયો એ વિશ્વાસ ઉપર ટકવી રહે છે. સા અઅઅ સાચા મિત્ર એ એકબીજા પર વિશ્વાસ રાખે છે. એકબીજા ના રહાસ્ય ની કદર કરે છે. તેમની વાતો કોઈને કેતા નથી. વિશ્વાસ વગર મિત્રો લાંબા સમય સુધી ટકી શકાતા નથી અને સારી મિત્રતામાં એ તો હું જ એજ કશ કે મિત્રને એકબીજાના વિચારનું સમાન કહે છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે મદદ કરે છે. અને આ ગુણ મિત્રતાને વધુ મજબૂત બનાવે છે. અને મિત્રતા આપણને એમ જ અઅઅ નથી મળતા. આ અને તેમની સાથે વાતચીત કરવું પડે છે. એમની સાથે હરવું ફરવું પડે છે અને એમની સાથે એએ. સમય પસાર કરવું પડે છે. ત્યારે જ આપણને ખબર પડે છે કે આ મિત્રતા કેવી છે? આનો વ્યવહાર કેવો છે અને કે ભણવામાં સત છે કે? આહી નાની નાની વસ્તુઓ પણ એક વ્યક્તિ જોઈને પણ તમા ના . પરંતુ જ્યારે આપણે નાનાથી જે મિત્રની પસંદગી કરીએ છીએ ત્યારે આપણને આપને જે ગમે છે એની હાથે રહીએ છે. અને મારો ખ્યાલથી તો એવું જ છે કે વિદ્યાર્થી જીવનમાં શારિરિક અભ્યાસ માં મદદ કરે છે એ તો ખૂબ જ સરસ વાત કહી અને હું તો એજ કહું ઓર સારા વિચારો આપણને મહેનત કરતા પણ પ્રેરણા આપે છે. અને સારા મિત્રના કારણે આત્મવિશ્વાસ વધે છે અને મુશ્કેલીઓનો સામે અ શક્તિ મળે છે અને જીવનમાં ખુશી વધે છે. સાચા મિત્ર એ આપના વ્યક્તિત્વના વ્યક્તિત્વ વિકાસના પણ મહ સ્વરૂપ યોગદાન આપે છે જો કોઈ કોઈક વાર બંને મિત્રો સાથે લડાઈ પણ થઈ જાય બહેસ થઈ જાય એ લોકો કોઈ કે માફી માંગી લે છે. કારણ કે લાગે છે કે એ જે કરે છે સારું કરે છે જે કેમ કે એને ખબર છે કે હું પેલા જે માફી માગું તો અમારો આગળ નો સંબંધ એ બગડશે ની મજબૂત બનશે એમ. અને ત્યારે પછી સામે વાળા ને ખબર પડશે ને કે મારા કરતા એક એવો એ પોતાનો ગુનો કબૂલ કરે છે એમ અને સારા મિત્રનો એ આપણે જીવનમાં ખુબ જ જરૂરી છે મિત્ર આપને એક અલગ લાઈફ હોય છે. જેમકે આપણેને બધી જ વસ્તુઓ સેર કરીએ છીએ જેમકે આપણે આપણા ઘરમાં જે કોઈને ની શેર કરતા હોઈએ છે. તે બધા જ એને ખબર હોય છે. હા હું એજ એવ કહું છું કે સારા મિત્ર આપણને સફળતા અને ખુશી અને સારા સંસ્કાર તરફ દોરી જાય છે અને તેથી હંમેશા મહેનત અને સારા વિચારો ધરાવતા મિત્રોની પસંદગી કરો જોઈએ. આપણા જીવનમાં અને આપણે બાળકો ને પણ એવી જ ગુણો અને શીખ આપણાને આપવી જોઈએ કે તેઓ હોય પોતાના જીવનમાં ખુબ જ સારો અને પોતાના જરૂરિયાત એવી મિત્રો સાથે કરે કે જે તેને અ લાસ્ટ ટાઈમ સુધી તેનો તો મારું અંતે તો એવું છે તમારું હવે શું કેવું
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે આપણા જીવનમાં ને મિત્ર ની બહુ જ અગત્યની આ વાત છે આ મિત્રો એકબીજા સાથે હળી મળીને રહે છે. એક બીજા સાથે જમે છે કેટલાક ઘરોમાં તો એવું હોય છે કે એક મિત્ર ની ઘેરમાં બીજો મિત્ર પણ આખો દિવસ પણ જાય છે. અને તેમને ખુબ જ સારું લાગે છે અને મિત્રની તો જે વાત હું કરું તો તેમની મમ્મીઓ પણ મિત્ર બની જાય છે જેમાં બે મિત્ર અને મિત્ર લોકો મમ્મીઓ નો બી મિત્રતા એટલી સારી લાગે છે કે બધા એક સાથે સારી સારી વાનગીઓ બનાવે ત્યારે બધા મળીને સાથે ખાય છે. ગાર્ડનોમાં ફરવા મિત્રો સાથે જાય છે અને એકબીજા સાથે આપડી દુઃખ તકલીફો અ વેઠે છે અને ઘણી બધી વાતો કરે છે. મિત્ર એ આપણા જીવનનું બધા મોટામાં મોટું મહત્વનું હિસ્સો છે જેમ કે મિત્ર વગર દુનિયા ન હોય જેમ કે સવાર છે તે સાંજ છે તે જ પ્રમાણે મિત્રો પણ છે. આપણે મિત્ર એકબીજા વગર જો મિત્ર ન હોય તો આપણું જીવન અધૂરું છે. મિત્ર અમારા માટે ખૂબ જ જરૂરીની છે મિત્ર મિત્રતા એ જ સાચો ધર્મ છે. આ આપણે કોઈ પણ એટલો વિશ્વાસ નહી કરી શકીએ જેટલો આપણે મિત્ર પર ભરોસો રાખી શકીએ છે અને મિત્ર તે પ્રમાણે રહે બી છે. કેટલાક મિત્રો તો આપડા માટે જીવ પણ દેવા માટે તૈયાર રહે છે. અ બીજું તો હું આજ કેવા કે મિત્ર એ આપણા માટે ખૂબ જ જરૂરી છે આપણે બધાના જીવનમાં એક મિત્ર તો એવો હોવો જોઈએ કે જે આપણા સુખ દુઃખ માં કામ આવે તમે શું કેવા માંગો છો બેન
આપને કઈ ની કહીએ તમે તો ખુબ જ સરસ છે ચાલો હવે આપણે આખોને ફરી બીજાને આ ટોપિક ઉપર વાતો કરીશું
આપનો ખુબ ખુબ આભાર.